હલો. જય શ્રી કૃષ્ણ કેમ છો. છો
બસ મજામાં છું તમે કેમ છો.
બસ હું પણ બહુ મજામાં છું અને એમ કહું છું કે જો આપણે આપણા કોઈ પણ વસ્તુમાં આપણે જયારે રૂટીનનું જીવન જીવતા હોઈએ ને આપણે જેમાં થોડોક પણ બદલાવ કરીએ તો આપણને કેટલું સકારાત્મક અનુભવ થાય છે તો એવી જ. પ્રકારે આપણે આપણા ઘરમાં પણ અ સમય સમય પર આપણો ઘરનું પણ સાજ સજ્જાનો બદલાવ જરૂરથી કરવો જોઈએ કેવ તમે શું વિચારો છો આના પ્રત્યે.
હા એ આપ બરાબર કહો છો તમે આપણેે પણ આપણા ઘરમાં કઈક ના કંઈક નવું કરવું જોઈએ.
બિલકુલ આપણને હોમ ડેકોર માટે અ એટલે એવું છે કે ઘરને સુંદર બનાવવા માટે એવું નથી કે આપણું ઘર બહુ જ મોટું અને એવું હોય જોઈએ પણ આપણા જેટલી વસ્તુઓ આપણા પાસે છે એને પણ આપણે સારી રીતે અરેન્જ. કરીને અને મૂકીએ અને આપણા ઘરને સારો અને સુંદર બનાવીને સજાવીને મૂકીએ તો ઘરમાં કેટલોું આમ સકારાત્મક અમ વાતાવરણ થઈ જાય છે કેટલ શાંતિ અને આનંદ નો અનુભવ થાય છે.
એ તો એકદમ બરાબ છે બરાબર કહ છો તમે કે આપડે એકદમ સુંદર ઘર મોટું હોવું જરૂરી નથી નાના ઘરમાં પણ આપડે બહુ સારી રીતે બઉ શાંતિ. ને સજાવી શકીએી છે કેટલા બધા હોમ ડેકોરે ના જોવા મળે છે પછી આપે ઘરે પણ કેટલી યુટ્યુબ વિડીયોઝ આવે છે એ જોઈને પણ આપણે નાની મોટી વસ્તુ તો બનાવીને આપને સુંદર બનાવી શકી છે.
બિલકુલ અને જો આપણે આપણા ઘરને સુંદર બનાવવા માટે એવા કોઈ જે હોમ ડેકોર વાળા અંદર ઘરની અંદર જે નાના ઈન્ડોર જે પ્લાન્ટસ હોય છે એને રાખીને પણ આપણે આપણા ઘરનું જે સૌંદર્ય છે એ કુદરતી રીતે તે વધારી શકીએ છે. એનાથી આપણે જો ઘરમાં સકારાત્મક વાતાવરણ પણ થાય છે. પછી એ રાખવાથી આપણા જે ઘરની અંદર જે હવા છે એ પણ શુદ્ધ થાય છે. એ આપણા સેહત માટે પણ બહુ સારું હોય છે. તો આપણે એના એના માટે કોઈ ઈન્ડોર છો જે ઝાડ છે ઝાડવા છે એ પણ આપણા ઘરમાં મૂકી શકીએ છીએ આપણા ડેકોરેશન કરવા માટે અને એની સાથે સાથે હોમ ડેકોર માટે આપણે જે હસ્તકલાથી આપણા દાદી આપણા નાની કેવા આમ અ ઘરે બેઠા બેઠા પુરાણા આમ લેટર બોક્સ ને એવું બધું બનાવતા હતા અ તોરણો બનાવતા હતા હાથથી કોઈ અલગ અલગ પ્રકારના અ આમ ખીલોના કે એવું બધું બનાવીને અ અ ઢીંગલી ને એવું બધું બનાવીને પણ અ ઘ ઘરના શોકેશમાં મુકતા હતા તો કેટલું સારું લાગતું હતું. તો એ પ્રકારે આપે પણ હસ્તકલાથી હા હસ્તકલાથી પણ આપણે આપણું ઘરની સાજ સજ્જા કરી શકીએ છીએ.
હમ્મ એ તો એકદમ બરાબર કીધું તમે કે આપણે આપણા હાથોથી કે બનાવેલી પેલા લોકો કેટલા સારી રીતે હાથોથી ગુનાઈ ગુનાઈ કરીને મસ્ત કેટલી સુંદર સુંદર વસ્તુઓ બનાવતા ઊંમની ને અને પછી એ વોલ પર ચિપકાવતા તો એ કેટલું સુંદર લાગ. તો અને સારું. તે અ જોવા મળતું તો એવું પણ આપણે કરી શકીએ છીએ અને પૌધાઓ લગાડીને પણ આપણે આપણા ઘરને સુંદર બનાવી શકીએ છીએ. અને અ અને પધા લગા લગાવવાથી એનો ફઇટ સુંદર પણ લાગે એની સાથે સાથે એની હ એ હવા પણ શુદ્ધ આપે તો એ એમાં પણ એ મદદ કરે. પછી આપે લાાઈટોથી પણ ઘરને સુંદર બનાવી શકી સારી સારી સુંદર સુંદર લાાઈટિંગ એલ ઈ ડી લાાઈટિંગથી ડેકોરેટ કરીને પણ આપણો ઘર સુંદર લાગી શકે છે.
બિલકુલ આ તો તમે બહુ સારું કીધું કે હા લાાઈટિંગ આપણે જયારે દિવાળી કે કોઈ તહેવાર હોય છે કે ક્રિસમસ કે કોઈ પણ તહેવાર હોય છે ત્યારે આપણે કેવી રીતે અ અલગ અલગ પ્રકારની જે લાઈટો છે એનો ઉપયોગ કરીએ છીએ આપણા ઘરને આકર્ષક અને સુંદર બનાવવા માટે તો હા જરૂરથી આપણે એનો પણ ઉપયોગ કરી શકીએ છે. પછી આપણા ઘરનો જે ફર્નિચર છે આપણને બહુ જ ધ્યાન રાખીને આપણે આમ તો હવે તો બધા બહુ જ એક્સપર્ટ થઈ ગયા છે કે જેમાં આપણે યુટ્યુબ પર પછી હો આમ ઇન્ટીરિયર ડિઝાઇનરથી આપણે આપણું ઘર પણ ડેકોર કરાવીએ છીએ પછી અ ફર્નિચરને કેવી રીતે ક્યાં કયો ફર્નિચર સારો લાગશે એનો પણ આપણે યુટ્યુબ પર બધા વિડીયો જોઈને અને આપણા ઘરના અ નકશાના અનુકૂળ આપણે આરામદાયક ફર્નિચર બનાવીએ છે તો એનિ પન પસંદગી સારી રીતે કરવી બોવ જગ્યા બોવ જરૂરી છે. આપણા ઘરમાં કેટલો સ્પેસ છે, ઈ પ્રમાણે આપને અ ફર્નિચર બનાવવું જોઈએ. એનાથી પણ આપણા ઘરની જે સૌદર્ય છે એ નિખરીને બા બહાર આવે છે.
હા એકદમ સાચી વાત કરી કે આપડણે આપણો ઘરની ડિઝાઇનો પછી ફર્નિચર ને એ બધું સારું હોય તો એ પણ કેટલું સારું જોવા મળે છે એટલ એકદમ સુંદર લાગે છે તો એ પણ એક મહત્વપૂર્ણ ભાગ છે કે આપણે ઘરમાં કેવા રંગ છે ક બધાના અલગ અલગ પસં ના રંગ હોય છે તો કે બધાને અલગ અલગ ગમતા હોય કોઈને ડાર્ક, કોઈને લાાઈટ તો એ હિસાબના રંગોથી પણ ઘર સુંદર લાગે પછી રંગોના હિસાબથી આપણે ફર્નિચર કરાવે કેટલા બધા અ ઇન્ટિરિયર ડિઝાઇનર લોકો હાયર કરે છે પોતાના ઘરના ફર્નિચરમાં તો એ પણ કેટલું અ સુંદર લાગે છે. એ ઘરને કેટલું સુંદર બનાવે. જે ઇન્ટીરિયર ડિઝાઇનર લોકો અ રા ખે એના એ લોકો ના ઘર આપડે જોઈ શકીએ છીએ કે એટલા સુંદર હોય છે કેમ કે, એ લોકો એક એક વસ્તુ ધ્યાનમાં રાખીને પછી પૂરા ઘરને ડેકોર કરે છે, તો એ આપણે જોઈ શકીએ છીએ કે એ બહુ સુંદર જો જોવા મળે છે.
બિલકુલ અને જો બધી ઘરમાં આપણેેને આપણે બેડરૂમમાં ખાલી એક ચદ્દર હોય છે, એ ચદ્દરને પણ આપણે જો ચેન્જ કરીએ તો પણ આપણા ઘરનો જે બેડરૂમ ન જે વાતાવરણ હોય છે, એ પણ બદલાઈ જાય છે, તો આમ નાનો આમ તો કોઈ પણ બદલાવ કરીએ તો પણ એ એ આપણા જે જીવનને છે, એ અસર કરે છે તો આપણે આપણા ઘરના ઘરની સજાવટ ન ધ્યાન રાખીએ સમય સમય પર અ એમાં, કઈ ને કઈ બદલાવ કે એડ ઓન કરતા રહીએ તો એ આપણા જે ઘરનું જે વાતાવરણ છે એને અ સકારાત્મક અને અ સ્વચ્છ બનાવવામાં બહુ જ ઉપયોગ હોય છે ઉપયોગી હોય છે, અને જો સુંદર જે જયારે ઘર બહુ સુંદર અને સારો દેખાતો હોય છે તો એમાં રહેવાની મજા પણ બહુ આપણને પડે છે, અને જયારે કોઈ મહેમાનો આવે છે, તો આપડ હા અને જયારે કોઈ મહેમાનો આવે છે તો એ લોકો પણ જોવે છે કે આમનો ઘર કેટલો બધી વસ્તુ એક જગ્યાએ મૂકેલી છે કઈ ઉથલ-પૂથલ એવું નથી બધી બધી વસ્ તુઓનું અરેન્જમેન્ટ સારી રીતે છે, સાત સજ્જાની રીતે પણ આપણે વોલ ઉપર કોઈ સારા રાધા કૃષ્ણના કે ભલે કોઈ પણ આપણને જે અ અ જે ડેકોરેટિવ હમણાં તો કેટલા બધા ઈમેજીસ મળે છે એ કે કેવી પ્રકારથી આપણે એને સાજ સજ્જા કરીએ તો એનું પણ ઇમ્પેક્ટ જે ઘરે આપણા મહેમાનો આવે છે એમના પર પણ પડે છે, કે એ લોકો પણ જોવે છે અને એ પણ આમ ઇમ્પ્રેસ થાય છે કે કેટલું સારું ઘર રાખ્યું છે તો આપણે સા સજા ન બહ જ મહત્વ છે આપડા ઘરમાં આપણે સારી રીતે એને અ એરેન્જ કરીએ તો આપડા ઘરનું વાતાવરણ બહુ જ સારું થઈ શકે છે.
હ એ બરાબ લોકો ના ઘર તેની સજાવટ કરીને સુંદર રી એકદમ દેશોગર પણ સુંદર પણ લાગે એવાગે
હા બિલકુલ સાચું કહો છો તમે અને જોને આપણે જો ઘરને ઘરને હવે તો સારી રીતે ડેકોર કરવાની સાથે સાથે હવે તો કેટલા અ કેટલા બધા કેટલી બધી બાબતોને પણ ખ્યાલમાં રાખે છે, વાસ્તુને ધ્યાનમાં રાખીને લોકો પો તાના ઘરને સજાવે છે વાસ્તુને ધ્યાનમાં રાખીને આપણા ઘરમાં કયા-કયા છોડવા હોવા જોઈએ, ઝાડવા કે છોડવા હોવા જોઈએ એ પણ એનું પણ ધ્યાન રાખે છે પછી કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકવાથી કે કેટલું સારો ઇમ્પેક્ટ પડે છે. પછી કેટલા બધા એવા સાસ સજ્જાની અ વસ્તુઓ છે લાફિંગ પ્રમાણે આપણે કેટલી બધી વ્યવસ્થા છે ઈ બહુ સારી રીતે હોવી જોઈએ તો આપડ બ તનો બધાનો એવો મન હોય છે કે અમારું જે ઘર હોય એ બહુ જ બધાના સ્વપ્નનું ઘર હોય છે કે ભાઈ આ જે લોકો વિચારતો હોય એવો હોય છે તો એને બહું જ કાળજીથી અને આપણા જે પણ એફર્ટસ હોય એ એફર્ટથી આ આપડે આપણું ઘર સજાવવું જોઈએ અને એ ગ્રહણીને તો ખબર જ છે કે એને એના ઘરમાં કેવી રીતે સાજ સજ સજા કરવી છે તો એનામાં તો એ બહુ જ પારંગત હોય છે
હમ્મ એ તો બરાબર કીધું કે ગ્રહણીને તો ખબર જ હોય છે બધા જ ઘરની જે ગ્રહણી હોય છે એ પોતાના ઘરને એકદમ કાળજીથી રાખે છે રાખે જે એટલી મહેનતથી એટલી સાફ સફાઈથી એને સજાવે છે એટલી મહેનત કરે છે બધું જ એકદમ વ્યવસ્થિત રીતે એક એક વસ્તુ જોઈને પછી સાજ સજાવટ કરે છે તો એ આપણે જોઈ શકીએ છીએ કે બધાના ઘરે બધી જ લેડીઝો બહુ સારી રીતે ઘરને સજાવે છે તો એ બહુ જ જરૂરી છે ચાલો ને તમારી જોડે આ વિષય પર વાતચીત કરીને કે કેટલી બધી માહિતી મળી અને ઘરના વિશે આપણને કેટલું માહિતી મળી કે ભાઈ કેવી રીતના આપણે ઘરને સજાવી શકીએ છી કેટલી કેટલું સુંદર આપણ નો ઘર લાગી શકે છે તો એ માહિતી વાતચીત કરવાથી ઘણી મજા પણ આવી ચાલો પછી ધ્યાન રાખજો જે શ્રી કૃષ્ણ
જે શ્રી કૃષ્ણ